હેલો, હેલો જય શ્રી કૃષ્ણ!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
હું પણ મજામાં જ છું. બોલો, ઘરે બધા છો છોકરાઓને બધા કેમ છે?
બસ ઘરમાં બધ ધા છોકર રાઓ ને બધા રાજી ખુશી છે, મજામાં. છે, તમે બતાવ તમારી ત્યા બધા કેમ છે?
મારે ભી બધા જો મજામાં જ છે, વેકેશન ચાલે છે એટલે એ લોકોને તો મજા જ હોય ને.
હા, વેકેશનમાં બાળકો કેટલા હેરાન કરી દે આખો દિવસ ફોન કે મસ્તી, ટીવી, તેને
હા, બસ એવુંજ ચાલે અને રસોડું બી નથી, તો આખો દિવસ એ લોકોને કંઈ ને કંઈ ફરમાઈશ ચાલતીજ હોય. હજુ તો એક કરીને ફ્રી નથી થઈ એટલે મમ્મા આ જોુએ, આ બનાઈ આપો, આજુએ.
એ ને બાળકોને કાઈક ના કાઈક ફરમાઈશ ચાલુ જ હોય છે. બાળકોને તો આમ છે કે ભાઈ મમ્મા આ ડીશ બનાવો કાઈક ક્યારેક બોલે આ ડીશ બનાવો ને કેટલા હેરાન કરી દે આખો દિવસ મસ્તી કરતા હોય છે.
તમે શું બનાયું તું આજે?
આજે તો બસ કઈ નહી. સબ્જી ને રોટલી બનાવી હતી નોર્મલ. હા આજે તો કંટાળો આવતો હતો એટલે કઈ મજા નહી પડતી, તબિયત પણ સારી ના લાગતી હતી એટલે.
જો ને ગરમીમાં છે ને કશું ખાવાનું પણ નથી મન થતું ને આપણે ગરમી એટલી લાગે છે કે કંઈ ભાવતું પણ નથી અને મારી તો રસોઈ બનાવું ને એમને એમ રહીએ છે. કુછ ખાતા જ નથી છો છોકરાઓ.
હા એ જ ને કેમ કે ગમે જ નથી આમાં તો આવું છે કે કંઈક લિક્વિડ હોય કે કંઈક આવું કઈ હોય તો મજ જા આવે આપણને અને વધારે પડતું પાણી પીવાનું જ ગમતું હોય છે. આ ખાવાનું તો મજા જ ના ખાવાનું કઈ ગમે જ નહી.
છે ને આલુ પરાઠા ને ખાલી એવું જ બનાવ્યું બસ આલુ પરાઠા દહી ને કેચઅપ છે ને જેની સાથે ખાવું હોઈ એ અને રસ કેરીનો... ત્યાં તો કેરીની સીજન...
હા હવે તો આખો દિવસ ખાલી એજ ચાલતું હોય રસ બનાવો રસ સાથે પૂડી ખાઓ રસ સાથે રોટલી ખાઓ કે ભ રસ કોરો પીઓ આખો દિવસ રસ જ હોય.
અનેને આલુ પરાઠા જે... બબ
હા એજ ને હવે. તો આવું બધું જ ગમે ને રસ ને ગરમીમાં તો પછી આ કેરીની સિઝન છે તો કેરી જ ભાવતી હોય છે તો આખો દિવસ પછી આ જ ખાવતા હોય બધા કેરી છે ચીકુ છે વોટરમેલન છે આવા બધા.
હા બસ એવું જ ચાલ હોય છે અમણા તો છોકરાઓ બસ જમતા જ છોકરાઓ શું આપ આપણને પણ કશું ખાવાનું મન ન રહેત તેટલી ગરમી છે એટલે
આપણને એજ ને આપણને પણ ન ગમે.
તો સાચી વાત
બર ન લાગતું હતું તો કઈ ગમે જ નહી ખાવાનું તો મજા પણ ના આવે કઈ પણ ખાવાની એમ ઈચ્છા પણ ના થાય કે કંઈક નવું કઈ ઇન્ટરેસ્ટિંગ બનાવીને ખાઈએ.
એવું લાગે મારું તો પાણી પી પીને જ
હા એજ ને આ તો ગરમીમાં આવું જ હોય છે કે ભાઈ આખો દિવસ આપને પાણીજ પીતા હોય છે ને પાણી વધારે પીવું એ તો સારી જ વાત છે પણ આખો દિવસ પાણી ભાવતું હોય છે ઠંડુ-ઠંડુ પાણી પીવાની મજા આવે. જ
હા એજ ને બસ અમારે બી એવું જ હમણાં તો મતલબ માટલું આ આખું ભરે ને બપોર સુધી તો આખું માટલું ખાલી થઈ જાય છે.
હા એજ ને પાણી એટલું પીએ કે આપણે કે માટલું ખાલી હોવાનું જ છે.
એજ મટલું ખાલી થઇ જાય પછી ફ્રીજમાં છોકરાઓ બોટલ ભરેલી રાખે જ નહી ખાલી કરી દેશે બધી બોટલ ભરેલી હશે તેને ભરીને પાછી મૂકશે નહી.
હા એ તો બધાની પ્રોબ્લેમ આજ છે કે ભાઈ બાળકો પાણી પીને પાછી ભરે જ નહી બોટલ. બાળક તુહું મોટા હસબેન્ડ લોકો પણ નિ ભરે.
હા એ લોકો ભી એવું જ પછી આપ પછી ઘણી એવું શું થઈ જાય આપડે કામ કરીને એવા થાકી ગયા હોયને આપણને એમ થાય ને કે ચાલ થોડું ઠંડુ પામ તો માટલાનું જ પાણી પીતા હોય પણ કોઈ વાર એમ થાય ને કે મિક્સ કરીને પીએ ઠંડુ પાણી તો ત્યારે પાણી જ નહી હોય ફિજમાં પછી.
હા એ તો હોય છે જ્યા જ્યારે હા અમારે ત્યાં પણ આવું જ છે ખાલી બોટર મૂકી દેશે પણ થોડુંક શું ક થોડું ઘણું કષ્ટ કરીને બોટલ ભરીને નહી મૂકે.
ઈજ તો પછી તો ત્યારે તો એવો ગુસ્સો આવે ને કેટલું એક તો ગરમીમાં આમ થયું ને પાણી પીવું હોય તો પાણી જ નહીં હોય પછી.
એ જ ને ઠંડુ પાણી પીવાની એટલી મન થાય કે ભઈ થોડીક વાર ક્યાંય આપણે એટલું ઠંડુ પાણી પીએ નથી પણ આમ છે કે ક્યારેક આપણને થાય કે થોડુંક ઠંડુ ને થોડુંક ગરમ મિક્સ કરીને પીએ તો થોડુંક શરીર ને ઠંડક મળે.
આમ તો છે ને અમે મા લાનું જ પીતા હોઈએીએ પણ અત્યારે તમે જુઓ ને એટલી ગરમી છે ને કે આમ માટલાનું પાણી બી ઠંડુ નથી લાગતું એટલે હું છે ને એમ મિક્સ કરીને પી લઉં છું. તે પણ ક્યારે મિક્સ કરી ને પીઉ જાણે રસોડામાં આમ રસો કોઈ કયરી હોય બહુ થાકી ગયો હોય આમ એકદમ રોટલી કયરી હોય. પછી એમ થાય ને પાણી પીએ ત્યારે હું ઠંડુ પાણી મિક્સ કરીને પીઉં બાકી આમ તો માટલાનું જ પીઉં છું.
લાનું જ પાણી પીઉં પાણી શરીર માટે સારું હોય છે.
ઈ જ ને માટલાનું પાણી કેટલું શીતલ હોય.
હ એજ ને માટલાનું પાણી તો એટલું શીતળ હોય કે ભાઈ આપણને માટલાનું પાણી પીવું જોઈએ.
હા અને જો તમે ફ્રીઝ તો હા બિલકુલ અને તમે ફ્રીઝમાં એકદમ ઠંડુ પાણી પાણી પીશો ને તો પણ તમા તમને એમ લાગે તમારી તરસ છીપાઈ જ નથી ને આમ તરસિયા હોય એવું જ લાગે જ્યારે માટલાનું આમ તમે પાણી પીઓ ને તો કેટલી શાંતિ મતલબ હાસ થાય ને કે હા પાણી પીધું.
હમ એ તો છે જ માટલાના પાણી
એ તો છે જ સબકો મારુ
બાકી બધા બાકી છે
હા બોલો બીજું તમ તમારો અવાજ નથી આવતો
અમારે છેન
હા હા બોલો
થોડીક વાર આરામ કરવા બેઠી હતી હવે કામ છે કે નહીં થોડીક વાર કેવું ચાલે છે બધું
હા હહ તમારે લાગે નેટ વર્ક ઇસ્યુ થયો છે અવાજ નું તેલ
તમારે અચાનક એટલે એમજ
હા હા અવે આવે છે
હહ બરાબર
આવે છે બરાબર
હહ હહ બોલો બાકી
બસ કઈ નહીં જો હવે આપ કામ કરીને ફ્રી થયા નહી કે હવે થોડી વાર પછી સાંજે શું બનાવે એનું ટોપિક
એ ટેન્શન હહ એ ટેન્શન થઈ જાય કે શામ સાસ સાંજ સાંજ ના સમયે હવે રસોઈ શું બનાવીએ આપણે
ઈ જ ને અ હું એમ વિચારતી હતી કે ચલો ને કશે આપડે આટો મારી આવીએે સાંજે તો ઘરમાં બેઠા બેઠા કંટાળી ગયા હોય છે તો અહીયા બાજુમાં છે ને અમારે એક એક્ઝિબિશન લાગ્યું છે
તે છે આખોદિવસ ઘરે. કંટાળા આવે તો અહીંયા સરસ એવું એક્ઝિબિશન લાગ્યું છે અને ત્યાં છે ને બધું બહુ સરસ સરસ બુક્સ મળે ઘરની બધી. સારી સારી વસ્તુઓ મળે તો મને એમ કે ચાલો ને આપણે બેયો જશું તો કંઈક ગમશે તો લેતા આવશું ને નહીં તો ફરીને આવી જશું.
હા એજ ને આપણને કઈક ગમશે તો આપણને લેતા આવશો હા આપણને કઈક ગમશે તો આપણને લેતા આવીશું.
હા.
તમને તમા તમને શું લેવાનું. આવું છે કંઈક
એવું લેવાનું તો કઈ છે નહી પણ આમ ચલો ને જઈન. જોઈશું તો ગમશે તો લેતા આવશું કઈક ઘરવખરીનો સામાન હશે કઈક સારું એવું કઈક દેખાશે તો.
એજ ને કંઈક ને કંઈક લે એટલા આપણને હું જોઈશું કંઈક ગમશે તો લેતા આવીશ.
હા મારા બાજુમાં બી લોકો ગયા હતા. હા એ લોકો પણ ગયા હતા ને તો કેતા હતા કે સારું સારું છે કે આ તો પછી મને જાવાનો વિચાર આવ્યો તો મને એમ કે ચલો ને તમારી સાથે જ જઈ આવું.
હા ના ના કઈ નઈ આપણને એક સાથે જવાના ચા પ્લેન કરીને આપણને જઈએ પછી મજા આવશે. આપણને સાથે હોઈશું તો બધા આપણનો ગ્રુપ આપણના બીજા ફ્રેન્ડસ ગ્રુપ ને પણ કહી દઈશું તો. એ લોકો પણને ઉમ આ રીતે વિચાર થાશે તો એ લોકો પણ આપણની જોડે ચલી
ચોક્કસ તો આ હા તો આ આપડે આવું જ કરશું જો ને એક આવી બધી વસ્તુઓ લેવા છે ને તો એકલા મજા નહી આવે આવી રીતે જોડે જીએ ને તો આવે એકી બીજ. જે એમની ચોઈસનું પૂછીએ શું છે અને અને ફરવાની બી મજા આવી જાય અને એકબીજા સાથે થોડો ટાઈમ પણ મળી જાય.
હા એજ ને આપણને પણ થોડોક ટાઈમ મળ્યો થોડોક માઈન્ડ પણ ફ્રેશ થઈ જાય ને આપણની શોપિંગ પણ થઈ જશે અને મજા આવી જશે સાથે સાથે જઈશું તો કઈક લોકો આપણને એકબીજાની પસંદનું પણ ખબર પડે કે નવી કોઈ વેરાઇટીસ આ કોઈક કઈક સારી છે. જે કઈક સારી નથી તો આઈડિયા પણ આવી જાય આપણને.
હા એજ ને અને ત્યાં છે ને વસ્તુઓ પણ વસ્તુઓ પણ બધી સારી સારી મળે છે ત્યાં. ડેકોરેટિવ પીસ છે કે આમ બધું બહુજ તરસ. સરસ છે. હેન્ડલૂમ જેવું છે. હાથેથી બનાવેલી બધી વતુઓ ને બધું જ છે.
હા તો તો કઈ જ નહી આપણને પ્લેન ચાલો ને હું હું અ શામના ફટાફટ રેડી થઈ જઈશ તો પછી આ તમને કોલ કરીશું કે ભાઈ તમે પણ રેડી થઈ જશો ટાઈમ થઈ જજો. ટાઈમ માતે તો આપ આપણને બંને ચ સાથે ચલ ચાલ્યા જસો.
ચોક્કસ ચોક્કસ ચલો જઈ આવશો તો તમે બીજા બધાને બી પૂછી લેશો એ શું કેહે છે એ લોકો હા ના પછી મને ટાઈમ કહેજો એટલે આપ આપણે એ પ્રમાણે નીકળી જશું.
હા હા પાક્કુ પાક્કુ હું પણ મેસેજ કરી દવ બધાને કોઈક રેડી હશે તો આપણને સાથે
સારું ચાલો તો પછી મળીએ આપડે સાંજે ચાલો હા આ બાઈ આવજો. તો